હેલ, હા હું કે બોલ.
કઈ નઈ આ ગવર્મેન્ટ રજા થોડી હતી.
એવું
હા ગવર્મેન્ટ રજા ની હતી એ તો ખાલી છે ને જોડી આપેલી. કેલેન્ડર માં બી જો જે એમાં રજા નથી.
હા રજા નહી મળે, મેં પણ જોયો કાલે. ત મે પણ વિચારમાં પડી ગેલો, પણ મેં કીધું કે આ લોકો સર લોકો એ કીધું તો પછી જઈને બી હુ ફાયદો મળે એમ.
સર લોકોએ છેને, અમને કાલે કઈ મુકેલા હતા, કે તમે નહી આવજો અસાઢી બીચ છે કે નહી એટલે રજા છે તમારી એમ, એટલે સર લોકો ની બી રજાજ હતી.
ત્યાંની લોકો નીબી, એ લોકોની સ્કૂલ માં બી રજા જ હતી આજે.
બરાબર. મને લાગ વલસાડ સાઈડ ની આયપૂ કે કોય ને ની આયપૂ વલસાડ સાઈડ વાળા લોકોને
નય કોઈ ને ની આપેલી એ લોકો બધાને ચાલુ જ હતી.
એવું આ નવસારી સાઈડ જ આયપુ એમ. એમાં બી બધા નિયમો આવે કે ની. હા એટલે જ તો એટલે બધું નિયમો પ્રમાણે ચાલતું અહે.
હા વલસાડમાં તો બધાને લગભગ ચાલુ જ હતું.
બરાબર.
તમારે કેવું છે બધા લેક્ચર લેવા પડે કે પછી જેટલા પોતાના હોય એટલા જ.
ને અમારો એવું નિયમ છે તને ખબર કે અમે બે કલાક નું લેક્ચર બસ કરીને લેશે એમ. એટલે ચાર લેક્ચર લેવાનું એમ.
હા.
એટલે બપોરે એમાં, બપોર પછી બે લેકચર કર્યું અમે ને આ પેલી રિસેસ પતી હે કે નય બાર વાગે ને પચીસ મિનિટ પર
હા.
પછી એના પછી બે લેકચર લગ કર્યું એમ એટલે ચાર લેક્ચર ટોટલ થાય એટલે પતી ગીયું.
ને બીજા પ્રોક્સી ને એવું ની લેવા જાય.
પ્રોકસી લઈએ પણ હવે ટાઈમ મળે તો જ લઈએ ની તો પછી એપીસી નું કાર્ય કર્યા કરે બીજું તો હું.
અ હા એટલે સર લોકો બીજું કઈ નઈ બોલતા અયા ટીચર્સ જે છે મેનેજમેન્ટ માં
ને હા મોકલે એ લોકો કેય કે તમે સંગીત ને બધું આવે કોમ્પિટિશન આવેલી છે કે ની એટલે સાવન ને બધું આવડે એટલે એ લઈ ગેલો હતો એમ સાવન પેલું કોમ્પિટિશન માં બધા ને ભાગ લેવાડાવા માટે
હા.
એવું હતું એમાં
એટલે તમારે બી પોતાની પોતાની ઈચ્છા પ્રમાણે જ ને કે જે જયારે લેવું હોય ત્યાં
હા એ પોતાના ઈચ્છા પ્રમાણે જ છે નઈ એ લોકો સર લોકો યેજ કેય મૂકેલુ. કે અમે છે ને જેમ કે પેલી રિસેસ પતે કે ની સાડા બાર વાગે છેલ્લો ત્યારે સુધી સર લોકો લેય એમ
આપી દીધલું કે તમારે આજ લેક્ચર માં લેવાનું.
હા સાડા બાર વાગે પછી અમારે નીકળી જવાનું એમ એક છ થી આઠ સુધી
હા ને પેલા બીજા લેક્ચર માં
પેલો બીજો લેક્ચર તો સર લોકો લેય બધા એમ સર ને મેમ લોકો બધા
અને ઈ પછી ના બી લેક્ચર સર મેમ લે એટલે પેલા બે અને છેલ્લા બે એ લોકો લેય.
હા એવું છે. એટલે જો તને હમજાવ બે બે કલાક આપેલું છે બધાને એમ સમજ પડી?
પણ ચાર ચાર લેકચર સાથે જ લેવાનું?
નહી અલગ અલગ.
તો અમે લોકોએ દિવ એટલે ટાઈમટેબલ કઈ રીતે સેટ કર્યું તો?
અમે એવું ટાઈમ ટેબલ સેટ કરેલા છે કે કીર્તિન ને મેં
હા.
પેલી મોટી રિસેસ પતી જાય કે ની એના પછી અમે જીએ એમ
એટલે અલગ અલગ ક્લાસમાં
હા ક્લાસમાં એવું છે એટલે બપોર પેલા ધુવી બેન લોક કોનું ને બપોર પછી અમારું એમ ખબર પયડુ.
અ જાન
એવી રીતે સેટ કર્યા એ લોકો બપોર પેલા જાય એમ?
એટલે ચારે ચાર જણ?
હા બધા નીકળી જાય પોતપતાના ક્લાસ માં એમ તો એને બે જણા સાથે રહેેવાનું તો બે જણા સાથે રે ઓબ્ઝર્વ. બે બે જણા જીએ ને અમે છ જણા છે કે નહી?
હા એટલે ચાર જણ સાથે લે રમાં જાય તો બેજ ફ્રી હોય તમે ઓબ્ઝર્વેશન માટે
હા બેજ રહી બરાબર તારી વાત ખરી છે. એટલે બે તો કથથે ભી જાય ઓબ્ઝર્ેશન કરી લે. પછી ત્યાંથી પછી અમે બી ટપકા લઈએ ઓબ્ઝર્વેશન વાળું બી, હા એવી રીતે
તો તો હા એ ખબર પડી તો તો અમારું જ સારું છે.
આ મારું બે એકદમ સારું છે કેમ તમાર બધા નનો કેવો નિયમ છે?
અમારે એવું કઈ નિયમ નઈ મ અમણાં છે ને એ લોકો પા છઠ્ઠા સાતમા અને આઠમા ટાઈમ ટેબલ આપી દીધલું ને એવું તમારે જયારે લેક્ચર લેવું હોય ત્યારે જે લેક્ચર લેવું જેમ કે ગણિત વિજ્ઞાન ના અમે ચાર જણ કારણ કે ગણિત વિજ્ઞાન ના જ નહી બીજા બી લેક્ચર જો તમને ઘટતા હોય ને તો સામાજિક ના કે બીજા કોઈ સબ્જેક્ટ ના લેક્ચર બી તમે લઈ શકો. એટલે અમને તો અમને તો ફુલ્લી છૂટ એવું ને એવું નહીિ કે પેલો બીજો લેક્ચર સવાર થી સાંજ સુધીમાં ગમે ત્યારે ગોઠવેહ
એવું અમારો તો પેલો બીજો બીજો પછી અમારે જ બધું એમ જોવાનું.
ને અહિયાં કેવું કે છે ને એક એક કલાક ના લેક્ચર ચાલે.
હા આટલે પિસ્તાલીસ મિનિટ નું છે.
હા એમ પણ એક કલાક હોય એટલે અમારે અમારે એક અમે એક જ કલાક લઈએ ને બે એનો લેક્ચર બે ગણીએ એટલે અમે એક લેક્ચર આપીએ ને એક કલાક ન તો એ અમારે બે લેક્ચર સાથે થઇ જાય.
બરાબર અમે એવું કર તને ખબર? અહિયાં સાંભળ અમે એવું કરીએ કે એક કલાક નું લેક્ચર રહી તો અડધો કલાક ક લે લે અડધો કલાક મેં લઈ લે એમ એવું કરીને પછી કમ્બાઈડ કરી દઈએ એમ. એટલે એક કલાક પતી જાય ઓબ્ઝર્વેશન બી થઇ જાય ને લેક્ચર ભી પતી જાય. હા લેક્ચર અમારા ઓછા છે વાત ખરી છે પણ પાઠ બી એકદમ ઓછા અમને તો પાઠ બી આપી દીધે. તમે બી તો કાલે તો છ ને આઠ માં લઈને આવેલા એમ પરમંદાડે. છઠ્ઠું ને આઠમું બે માં ગેલો મે.
ના અહીંયા
હા
કે સરરે છે ને અમને પરમિશન આપેલી તમારે કોઈ બી એક્ટિવિટી કરાવે ને બધાને ક કાર્ડ લઈ જાવ ને તમારે બહાર ગ્રાઉન્ડ લઈ જવું હોય જે જગ્યાએ જે કરાવવું હોય તમને કઈ વસ્તુ જોઈતી હોય તો ખાલી અમને કહી દેવાનું ખાલી તમારે સાચવતા તમને આવડવું જોઈએ આ લો કો ને બાકી તમારે જે કરાવવું હોય એ કરાવો
તો તો સારું છે અમને બી તો છૂટો આપે રહી છે અમને એવું કઈ ન કીધેલું છે કે અમે આવી રીતના કરો તેવી રીતના કરો રમાડી રમાડીને ભણી શકે. સ્કૂલોમાં એ બધું નિયમો નહી મળે એમ.
હા એમ તો સારું કે, પણ અહીંયા બીજી જે સ્કૂલો છે ને એમાં બધું બહુ પ્રોબ્લેમ કરે એ લોકો આખખો દિવસ આઠે આઠ લેક્ચર ભરાવા આઠે આઠ લે
આઠે આઠ લેક્ચર કોણ ભરને મરી જાહે બધા,
સીરયસ લીક કન્ટિન્યુ આઠે આઠ લેક્ચર એટલે બહુ ભારી કેવાય યાર અ
તો આ એકવાથી બીજા કુદી જવા ત્રીજો ચોથો કોણ કોને ભરાવતા છે એવી રીતના
અહીંયા રિયા લોકો ને કદાચ
રિયા લોકો ને
હા, લગભગ એ લોકો જ આયુષ્યધિને એ લોકો છે ને
હા આયુષી બરાબર તે તો વલસાડ વાડે જ છે, ને એ લોકો બધી.
હા એ લોકો વલસાડ વાળી જ પણ એટલું બધું મેનેજ, તે લોકો ને સ્કૂલ નું સારું ન મળે ને સેફ ખાલી બી એવું જ છે, એનું તો સ્કૂલમાં કોઈ અત્યારે એમ કે. અમે આવ્યા ને સ્કૂલમાં એના ત્રણ દિવસ પહેલા જ અમારી સ્કૂલમાં, એટલે એ લોકો નવી સ્કૂલમાં શિફ્ટ થયા એટલે સ્કૂલમાં નઈ સ્માર્ટ
હા હા નવી નવી બધું કયો હે, ને બરાબર કયો હે ને તો તો પછી કેવી રીતના કરે એ લોકો લેબ જ નહીં મળે તો પછી
હા એ લોકોને તો પાછું સેફા લોકોને તો, કોઈ બી સબ્જેક્ટ આપી દે સંસ્કૃત ભણાવી આવો, ગુજરા તી ભણાવી આવો એવું હા સાયન્સ મે તો હોય, એ લોકોને ને પાછું ગમે મોકલાઈ જ આપે તમારે જાઓ હવે સરપ્રાઈઝ પેલાથી થોડું કે કે તમારે લેવાનું છે, એમ અચાનક થી મોકલી આપેને તમારે લઈ લેવાનું હવે
એટલે એ લોકો ટાઈમ ટેબલ આપેલો જ ની એ લોકોને એમ.
એ લોકોને ટાઈમટેબલ એમ નહીં આપેલું ને શ્રુતિ ને બી તો એવું છે, એ લોકોને છે, ને ટાઈમ ટેબલ આપેલું પણ એમ કે કે હવે એ લોકો શું કે ટ્રેનિંગમાં ગયેલા હતા, પ્રિન્સિપલ લોકો નહીં પ્રિન્સિપલ લો ટ્રેનિંગ માં ગેલા હતા એટલે એ
હા પેલું નવું આવ્યું, કે ને પાઠ્યપુસ્તક એટલે નવું નવું શીખવા માટે ગેલા ઓહે
હા તો એ લોકોને ટાઈમ ટેબલ બી ફિક્સ નઈ ને બધું જ્યારે હોય ત્યારે એ લોકોને આખો દિવસ મુ ક્લાઈ આપે
બરાબર હા નઈ આટલે તો બહુ સારું છે, તને ખબર અમને તો મેમ લોકો ચોપડી ભી આપી દીધું એમ કે આ તમારે પાઠ આટલા ક જ ભણવાના એમ બહુ જ સારું મને બે બે પાઠ આપી દીધું બધામાં એમ
અમને શું કીધું ખબર. ચોપડી આપી એ કે આટલું મેં ચલાવેલું છે, પણ તોય તમારે પાછું સ્ટાર્ટિંગ થી ચલાવવું હોય તો તમે ચલાવી શકો જે ચેપ્ટર ચલાવવું હોય ચલાવી શકો, જ્યાંથી જ્યાંથી ચલાવવું એ ચલાવી શકો, તમને કોઈક વસ્તુ જોઈતી હોય હા તમારા પ્રમાણે તમને કોઈ પ્રેક્ટિકલ કરાવવું હોય તો અહીં બધા કબાટ ની ચાવી ને બધું અમને એક્સેસ આપી દીધલું કે તમારે જે હોય એ
બરાબર તો બઉ સારું છે, એમ પેલા ગેલા હતા કે બધા ઇન્ટર્નશીપ માં
અહીંંયા
હા અગાઉ તો કંઈ ગેલા હતા કે નહી ગેલા હતા એમ
નહીં એ તો શ્રુતિ ખાલી પૂછવાનું એવું આવેલી હતી, કે પેલું પરમિશન એવું લેવાનું હતું ને ત્યારે મેં તો પેલી જ વાર ગેયલી અહીંયા ઇન્ટર્નશીપ
એવું નહીં એટલે એમ આપડા તમે લોકો છે, તેના કરતા પેહલે બધા અંદર હતા કે બધા એમ જોડાયેલા કે પછી નહી જોડાયેલા. એવું કીધું છે ફર્સ્ટલ છે કે સ્કૂલમાં કે ઇન્ટર્નશીપ કે
નઈ નહી બીજા આવે જ ને ને અત્યારે તો બીજા આવે જ છે અહિયાં ને અત્યારે તો છે ને બાવીસ તારીખ થી પેલા પીડીસી વાળા બી આવવાના છે.
પીટીસી વાળા બી હા એકથી પાંચ વાળા લોકો બરાબર અમારે તો આપ પેલ હલો
હા.
અમારું તો એવું છે પેલીઢ અમે આટલે ગયા એમ આબેટા ને તો આટલા વર્ષો થી કઈ આવેલું નહ ઇન્ટર્નશીપ કરવા માટે
બરાબર નહી અહિયાં તો કેવું પ્રોપર વલસાડમાં જ છે એટલે ગમે ત્યારે ડીઓ આ આવી જાય ગમે ત્યારે કલેક્ટ ચેકિંગમાં આવે હા એટલે એ લોકો એમ તો સ્ટુડન્ટ હારા જ છે.
બરાબર જવાબ આપતા રહેેવા જોઈએ બીજું કાઇ
જવાબ હું આમ લોકો બેસી રહે કે મસ્તી નહી કરે છોકરીઓને હેરાન નહી કરે એવું કર ને
હા એ લોકો જોઈ કે ઓબ્ઝર્વ કરે ઓબ્ઝર્વ કરે
ઓબ્ઝર્વ કરે જ ને ને મેમ લોકો તો બેસી રહે કે તમ એટલે એ લોકોને એવું નહી કે તમે શું કરાવો છો શું નહી પણ છોકરાઓ મસ્તી નહીં કરે હેરાન નહી કરે. હા એટલે મેમ લોકો હોય ને તો છોકરાઓ બહુ એકદમ શાંત હોય આપડે કઈ પૂછીએ ને તોય જવાબ નહી આપે એ લોકોને નહીં આવડતો એ બિહેવ કરે ને જય્યારે મેમ ગયા ને પછી તો એ એટલા સવાલ પૂછે એટલા સવાલ પૂછે.
હા બ નવું નવું પોછ્યા કરતા હ અમારામાં બી એવું જ કાલે તો મેં એક પેલા ભણાવે એટલી જબર મા એકટ મજા આવી ગેલી ભણાવતા ભણાવતા હા પેલામાંમે ગેલા કારણ કે છ થી આઠ સુધી થઈ ગયા નેને એમ લોકો બધા હાજવ તા અને પેલા એક થી પાંચ વાળે એમ લોકો ન જરાક કામ હતો તો અમને પેલામાં એક થી પાંચ માં મોકલી દીધું એમ બધા ને
હા એટલે તમારી સ્કૂલ માંથી કોઈ ટ્રેનિંગ માં નઇ ગયેલા
હા જવાના છેટે તો બધું આજે છેે કામકાજ કર્યા કરતા હતા એ લોકો એમ કાલે
અ તો સોમ મંગળ બૂધ છે ટ્રેનિંગ સોમ મંગળ બૂધ છે ટ્રેનિંગ.
હા તો બધું હવે પેલું જરા જરા એમમ કરે કરતા હતા તો હવે જહેર લાગે તું એ લોકો બી નીકળવાની તૈયારી છે.
સ્કૂલમાં જ છે ટ્રેનિંગ એટલે ટ્રેનિંગ હોય એટલે અમારે જમાનું ફૂલ થાય ફિક્સ
વાહ.
સાહેમાં
અરે મેમ લોકો કેટલું તમારે જે ખાવું હોય નાસ્તામાં બી હમ એમ પેલી મધ્યાહન ભોજન વાળી છે ને આ એ છે ને અમને સ્પેશિયલી આપવા માટે આવે.
બરાબર. અમને બી આપવા માટે આવે એમ, અમને બી આપવા માટે આવે ડાયરેક ડાયરેક્ટ આપીને જાયક જાય કરે એમ તમારું કમ્પ્યુટર લેબ ચાલતું છે કે
હા કોમ્પ્યુટર બધા ચાલે ને સર રે તો પરમિશન આપેલી તમારે નહી ચાલતું હોય ને તો મારી ઓફિસમાં આવીઈ જાાવ ને જે કરવું હોય એને નહી થતું હોય ને તો. મને ક્યાનું હું લેપટોપ આપી દેવા. ને તમારે બેસવા માટે તમને અ લેબ નહીં ફાવતું હોય ને તો તમે ઓફ ફિસ ઈજન બેસવા માટે એવું કે ધું અમ ત પ્રિન્સિપલ તો એટલો હારો ને શું કવ મે
બિલનો સારો હલે બરાબર
હા મજા ઉ
તે કઈ સાઇડે કરે